છો
હું પણ મજામાં છું મને તારી સાથે સેવિંગ મની વર્સેસ પેન્ડિંગ મની આ વિસય પર વિસ્તારથી વાત કરવાની છે.
વા આ તો ખુબ જ ઉપયોગી અને જીવન સાથે જોડાયેલો વિષય છે. પૈસા કમાવા જેટલો જરૂરી છે એટલા સમજદારીથી ખર્ચો કરવો અને બ ચત કરવું પણ જરૂરી છે.
હા મજે આ સાચું છે કે આજકાલ ઘણા લોકો પૈસા કમાવે છે પણ બચત નથી કરતા બીજી બાજુ કોઈ લોકો ખૂબ બચત કરે છે પણ જીવનનો આનંદ લેવા કર્જ કરવામાં ડરે છે
એકદમ એટલે અ સેવિંગ મની અને પેન્ડિંગ મની બન્નેમાં સંતુલન રાખવું જોએ ખુબ જરૂરી છે ને
હા જે પેલે આપને સેવિંગ મની વિશે વાત કરીએ બચત
બચત એટલે આપ પની કમાઈમાંથી થોડા ભાગ ભવિષ્ય માટે બાજુ રાખવો અને બધા પૈસા એક સાથે ખર્ચ ના કરી દેવો આ પણ જરૂરી સમય માટે સંભાળી રાખો
હા હા સાચું છે આજકાલ ઘણા લોકો પૈસા કમાવે છે છે પણ બચત નથી કરતા બીજી બાજુ કોઈ લોકો ખૂબ બચત કરે છે પણ જીવનનો આનંદ લેવા ખર્ચા કરવામાં ડરે છે.
એકદમ એટલે સેવિંગ મની એ સ પેન્ડિંગ મની બંનેમાં સંતુલન રાખવું એ જરૂરી છે.
હા પેલા આપણે સેવિંગ મની વિશે વાત કરી રહ્યો છે એટલે શું
બચત એટલે આપની કમાઈ થી. થોડું ભવ્ય ભવિષ્ય માટે બાજુ પર રાખો અને બધા પૈસા એક સાથે ખર્ચ ન કરી દેવા પણ જરૂરી સમયમાં તે સાંભળી રાખો
એટલે જે પૈસા આજે બચાવશું એ આપને ભવિષ્યમાં કામ લાગશે.
હા જરૂર જેમ કે અચાનક બીમારી આવી જાય ઘરમાં કોઈ ઇમરજન્સી થાય બાળકો ન શિક્ષણ માટે પૈસા જોઈએ વ્યવસાય શર કરવો હોય ઓર લગ્ન પ્રવાસ અથવા કોઈ મોટી ખરીદી કરવી હોય. થુપ કામ લાગે છે.
હા જો આપની પાસે બચત હોય, તો સંગટના સમયે ગભરાટ ઓછી થાય. એ ગ
આયવુ
દે કો એટલે એ ભી બેરડે